હેલો.
હલો.
હા કેમ છો તમે?
બસ મજામાં તમે?
હા બસ જો આ જમીને હવે બેઠા. જમવા બેઠી પછી બેઠી હવે.
હ શું જમ્યા તમે?
હું જમી આજે અમારા ઘરે પાઉભાજી બની તી. પાઉભાજી પુલાવ એ બધું ખાધું. તમે શું ખાધુ?
અમે પણ બર્ગર છે ફ્રેન્ચ ફાઈ છે. એ ભાઈ ત
હા તમને સૌથી વધારે શું ભાવે ખાવાનું?
મને સૌથી વધારે બર્ગર ભાવે, ફ્રેન્ચ ફ્રાય ભાવે પછી કચોરી ભાવે સમોસા ભાવે એટલે આમ સ્ટ્રીફ થોડું વધારે વધારે સારું લાગે અમુક દિવસે મન થઈ જાય. ખાવાનું પીઝા ભાવે પીઝા બ‌ઉ ભાવે.
બરાબર
પછી હમ પછી અમારે અહિયાં કપિલ ની કચોરી મળે છે.
હા
કચોરી ભાવે સમોસા ભાવે. અમારે પછી અ અહિયાં ઘણું બધું એવું મળે છે. અને મને ભાવે તો સમોસા પણ ભાવે અને
હમ
સરસ બધું જ ખાવાનું ભાવે અને હું ઘરે પણ બનાવું.
હા તમને શું આમ વધુ આમ બનાવુ આમ બ‌ઉ ગમે ખાવાનું.
મને પીઝા વધારે ગમે બનાવાના. પછી ઘરે આલુ ટિક્કી બનાવું. હા હું તો રેડી પીઝા ના એ લઈ આવું. પછી ઘરે જ પીઝા સોસ ને એવું લગાડી. અને બધું વેજીિટેબલ નાખવું ચીઝ નાખવું. બાકી ઘરે બી બાની શકે છે એના લોટમાં. હ મીંડામાં ઈસ્ટ નેવું નાખીને. રાખી અને પછી ઘર બની શકે છે. કોઈ વાર એવી રીતે બનાવીએ.
હા.
અને ચી કશું ના હોય તો કેચઅપ નાખીને પણ. કેપ્સીિકમ છે મકાઈ ના દાણા પનીર. થોડુંક મસાલેદાર કરીને ફ્રાય કરીને. અને પછી ચીસ અને હા ભાખરી. પિઝા ભી બનાવ ઘણી વાર હવાર છોકરો અને. ભખરી ના પીઝા પણ હલા ગાર્લિક બ્રેડ બનાવો
હા.
પછી કોનની બધું મકાઈની બધી આઈટમ બનાવો કોણ એ બધને વધારે ભાવે એવું બધું હું મને સાંજે કઈક આવું જોઈએ. ગમે ખાવાનું એટલે હ બધું પછી દાળ ભાત શાક ને એવું બધું
હા એ એ રાતે ના પાાવે.
હા એ રાત ને ના હવે ખાલી આવું બધું જમી લો અને રાત્રે લાઈટ જ ખઉં તો મને વધારે સારું લાગે તમને શું ભાવે તમને આવા મથામાં શું ભાવીશ
મને સૌ થી વધારે પાણીપુરી ભાવે મને પાણીપુરી બહુ ભાવે.
હમ્મ
એમાં પણ પેલી રગડા વાળે અને પ તીખી મસ્ત લાગે એકદમ
હા અને ત્યાં તો મોમોઝ બી સરસ મને ગરમ
હા એ પણ મસ્ત લાગે મારા મમ્મી એ છે ને ઘરે મોમોસ બનાવે પણ મોમોઝ લાગે એકદમ ટેસ્ટી બનાવે મને પછી સ્ટીમ મોમોઝ સ્ટીમ મોમોઝ બનાવે પછી તળેલા ફ્રાય વાળા બનાવે અલગ અલગ ટઇપ ના બનાવે મને બને સૌ વધારે સીમ મોમો ભાવે મને
હમ્મ હા મને પણ મને મોમોસ ભાવે મને પાણીપુરી પણ ભાવે અત્યારે તો ગમે તે બી ખાવાનું એવું સરસ જ લાગે રગડા ચાટ છે ચીઝ પાણી પુરી છે ચીજ પુરી છે. પછી આલુ પુરી છે ખઉસા છે.
હા. બ અમારે હા અમારે ત્યાં છે ને સેવ તરીફ મળે એ પણ બહુ મસ્ત લાગે એમાં કેવું કે છે ને અને મસાલા સેવ આપે અંદર બધું નાખીને અને છે એની ઉપર ચીઝ નાખે અને સાઈડમાં બાજુમાં આમ ઉસળ આપે તો એ છે ને એની અંદર શેરણીને અંદર નાખવાનું પછી લીંબુ નાખવાનું થોડું લસણની ચટણી ડુંગળી એ બધું છે ને નાખવાનું અને પછી મિક્સ કરીને થઈએ ને પાઉ જોડે ખાવાનું તો એ પણ બહ બહુ મસ્ત લાગે
હા સેવ સર સાથે બી સારું લાગે ને હા તરી સાથે એમ બ સેવસર સાથે તરી પણ હોય જ
હા તો અહં છે ને એટલી બધી ભીડ હોય ને બહુ બી હોય વેઇટિંગ બહુ હોય પછી તમને વડાપાઉ ભાવે
હા વડાપાઉ પણ ભાવે ડાબેલી વડાપા
હા
પણ પાવની વસ્તુ રાત્રે થોડી ઓછી પસંદ કરીએ પણ હ પછી ચાટ છે ચાટ પુરી છે ભેડ છે
હા ભેડ પણ સારી લાગે
હમ ચણા ની દાળ અત્યારે તો કેરી મળે કાચી ચણાની દાળ સાથે ખાવાની મજા આવે
હા અમે સુરત ગયા હતા ને તો ત્યારે અ સુરતી લોચો ખાધો હતો તો એ પણ એટલો મસ્ત લાગે એકદમ ખાટો ખાટો મીઠો મસ્ત લાગે પર મસ
નાના તો ખમણ પણ સરસ લાગે હ રસ્સા વાળા ખમણ હા
હા
હમ
બરાબર પછી આલુ પુરી છે ખાઉસા એ બધું પણ અમે સુરત ગયા ત તો ત્યારે બહુ મસ્ત સૌ ખાધું તું આલુ પૂરી ચીઝ આલુ પૂરી ખાધી તી શેઝવાન વાડી ખાધી હતી
સુરતમાં સુરતી લોચો સરસ વખણાય વડોદરામાં મહાકાળ એનું સેવ સર વખણાય આમ સરસ સરસ બધી જગ્યા જગ્યા ન અલગ અલગ સ્ટ્રીટ ખાવાનું હોય અને સુરતમાં તો બધી જ ટાઈપ ના સ્ટ્રીટ સરસજ હોય
હા તો સુરતમાં ખમણ પણ અમે રાતે બાર કે એવા વાગે અમે છે ને ખમણ ભજીયા એવું બધું ખાવા ગયા હતા પછી છે ને ત્યાં ગો બરફ ના ઘોડા પણ એટલા મસ્ત અલગ અલગ ટાઈપ ના ગોડા મળે ઉપર આઈસક્રીમ ને એ બધું નાખીને છે ને મસ્ત ગોળા મળે પછી ખાઉસા પણ ખાધેલા એક એમ તો એવું છે ને સૂપ જેવું આવે અંદર નૂડલ્સ નાખે પછી ક્રંચી ક્રંચી વાળું નાખે એટલે મજા આઈ જાય ખાવાની
હા હા એજ સરસ લાગે બધા અમુક વસ્તુ. તો ખાવાની મજા જ આવી જ જાય શું હ. એવું થાય કે. અ બહાર નીકળ્યા તો ગમે તે થાય પણ પાણીપુરી પા. તો મ થઈ જ જાય. ઘરે આપે ઘરે સારી હમ
પછી અ નડિયાદ ગઈ હતી ને તો અહિયાં પોપ બહુ વખરાય તો અમે છે ને નડિયાદ માં પોફ ખાધા તા. અ તહીંયા અલગ અલગ પચાસ થી ઉપર પ્રકારના પોફ મળે કે આપડે
ની ખાસિયત છે પફની કે ત્યાં ઘરી ઘરિયાળ શહેરમાં પફ સારા મળે.
હા પછી અમે છે ને ચીઝ પફ ખાધો તો પછી મલાઈ પફ ખાધુ એમાં છે ને પફ ની અંદર એને ચીઝ વાળો સોસ નાખે. પછી શેજવાન ચટણી નાખે સેવ નાખે ડુંગળી નાખે તો એ બધું છે, ને સારું લાગે મસ્ત
હા. મને પણ અમને તો ખાઈએ પણ મને પફ એટલે પફ સારા લાગે. હ થોડું બધું એ થાય પણ ભાવે સારા લાગે પફ પણ સારા લાગે. અમે પણ નડીયાદ જઈશું તો ચખીશું.
હા પછી આણંદ બાજુ છે, ને મગ પુલાવ મળે એ એ પણ મસ્ત લાગે એકદમ અમ બહુ મસ્ત લાગે કે છેને અમ પુલાવ જેવું હોય. અને છેને એની જોડે લસણ ની ચટણી આપે થોડું દહી આપે અને જેને સેવ ઉપરથી નાખે આલુ સેવ. તો એ પણ છે ને આણંદમાં બહુ આણંદ વિદ્યાનગરમાં બહુ ખાઈ મગ પુલાવ. તો એ પણ હું ખાવા ગઈ હતી ને તો મસ્ત લાગતું હતું.
એ તમે ખાધા હશે.
હા મેં છે ને ખાધું તું તો સારું લાગે.
ઓહ બરાબર સારું તો હું હવે આણ આણંદ નડિયાદ બાજુ જઈશું. તો અમે પણ ચાખીશું કે કેવા છે.
હા સારું ચલો હવે આપડે ફરી મળીશું.
હા હા.
હા.